હાલો, હા બોલ. મજામાંજ તુ બોલ.
હા મેં પણ મજામાં જ છું. તો બતાવ શું કરે છે.
કઈ નઈ એમ બેસીને ઘરનું કામ તું શું કરે.
હા મેં પણ કાઈ નહી કરું.
બીજું બોલ.
હા કાઈ નહી યાર એમાં જ ઘરે કામ આવે છે એ જ કામ કરું છું.
જમી લીધું કે.
હા હા જમી લીધું.
શું ખાધું ના બાકી છે
ઓ
શું ખાધુ તું એ.
કાઈ નહી ચિકન બનેલું હતું.
ચીકન આજે મારી ઘર મે એજ બનેલું છે સેમ યાર.
હા
હ હા
હા મા મારા ઘરે બિરિયાની બનેલું હતું
અચ્છા પણ મારે ઘેર રોટી ને ચિકન બન્યું છે
ઓ સારું
અને બાકી બ ઘર ના શું છે
બાકી તો બધા બરાબર છે તું બતાવ તારા ઘર વાળા કેવા છે
બધા મસ્ત
હા મેં પણ મસ્ત છું મારા ઘર વાળા
એન કાલી કોલેજ જવાની કે
નઈ કાલે ની જવાની મંડે મંડેમાં જવાની
હા કાલે સેટરડે છે એમ બી હાફ ડે હોય કોલેજ નો કદાચ
હા એ એટલે જ ઓર બતાવ તું શું કરવાની આગળ
કાઈ ની કાલથી તો જોબ સ્ટાર્ટ મારું
સાત સી પાલ થી
હા કાલથી ફર્સ્ટ ડે સ્ટાર્ટ
હા સારું છે એ મેં કેતી છું ચાલને કઈ ફરવા જઈએ આપડે
રવિવાર મેં ફ્રી છું રવિવારે જાય આપડે
હા હા ચાલ કાઈ નઈ એમાં શું હા નથી ઉતારવામાં છે હા હેલો હેલો મારો અવાજ આવે છે?
હેલો
નથી આવતો અવાજ
હા આવતો છે તારો અવાજ
આ શું થઇ જાય છે, વારે વારે કોલમાં
મને ની કવા નેટવર્ક પ્રોબ્લેમ હશે કદાચ
પાછો,
હા તું બતાવ ને ક્યાં જવાના?
હું અહીંયા ગાડન છે ને ગાડન પાસે જાય આપડે
હા
ચાર વાગે નીકળશું ને છ સાત વાગે ઘરે રી
સ પણ નથી મા્
હા પેલી પણ કેતી હતી એના નાજિયા પણ કે ફરવા આપણેે જઈશું ગાર્ડન
હા જેને જવું હોય તેને લઈ જજે એમાં હું.
હા બધા હાથે જઈએ તો મજા આવશે હા કહી દેજે બધા સાથે મળી જઈએ. તો બરાબર.
હા
હા બહુ દિવસ પણ થઈ ગયો ને. બધા સાથે મળિલા નથી.
હા લાસ્ટ સ્કૂલ ટાઈમમાં મળ્યા પછી ક્યાં મળ્યા આપડે.
હા બીજું કઈ જગ્યા નહી મળલે કઈ.
કેફે એ બધું છે બાકી દૂર જવાનું હોય તો પછી, પ્લેન કરવું પડે હે ને.
હા હા બીજું ક્યાં તો પણ.
જો હમણાં ગરમી છે ને તો આપડ બીચ સાઈડ જાય.
સાઈડ પણ મજા આવશે આપડે બીચમાં રમીય પણ તો બહુ મસ્ત છે. હા હા તું હમણાં.
મેં ગયા વ કે ફેમિલી. જોડ વોટર પાર્ક મા ગયેલી એટલ મે કધું મારા ફ્રેન્ડસને કેવા મારા ફ્રેન્ડસ જાય હતી તો મજા આવશે ફ્રેન્ડસડે વધારેની મજા આવે ને ફેને?
હા હ હા શુંશું હતું ત્યાં?
પણ ત્યાં ટ્વેન્ટી રાઈટ્સ. હ પછી નાના મોટા બધા જ જઈ શકે, એ બધા બધા જાયને ત્યાં બજ આવે એ બાકી ફ્રેન્ડ સાથે જાય તો વધારે મજા આવે પણ ફેમિલી સાથે બી ઠીક છે, પણ ફન્ સાથે જાય તો મજા આવી જાય. વધારે ફ્રીલી એન્જોય કરી શકાય આપણે. હા તો તું ક તરા ફ્રેન્ડસને હા તો મે ફ્રેન્ડસ ગ્રુપમાં મેસેજ મુક કે આપડણે જાય હા પડે તો પછી નક્કી કરીએ જવાનું.
હા સારું છે તારું પ્લાન પણ સારું છે જઈએ આપણેે.
હા બોલ બીજું?
હા હા વોટર પાર્કમાં તું એ બહ એન્જોય કરીને ફોટા પાડી મે જોયું બધું.
ન્જોય ગ મારા સિસ્ટર લોકો હતા બધા હતા. અરે અચાનક પ્લેન બેલ્યું ને એટલે અમે પાંચ છો જણા જઉ ત.
હ એવું કે. એમાં પૂછવ તો જોઈએ ને મને.
અરે મને બધા બ બીઝી છે પોની લાઈફમાં એટ મે ચ ફેમલી વાળા કરે તો આપ ફરી આવીએ પહેલી વાર ગેલી મે બી.
સારું સારું. હા એમ પણ વેકેશન છે તો જવું જ જોઈએ. હા હા મેં પણ વિચારતી જ છું. હા આ
બાકી એમ બી રો હાઉસ છે એમ.
રો હાઉસ પણ છે?
હા રો ત્યાં ફેમિલી સાથે જવાનું ત્યાં જમવાનું બનાવવાનું આખો દિવસ પાણીમાં મજા આવી જશે.
હા હા ત્યાં પણ બહુ મજા આવશે.
હા.
હા તું વાત કરજે ને બધા જોડે તો મજા આવશે.
હા મેં પૂછે લ એમ બધાને બધા હા પાડે તો પછી આપડે નક્કી કરી ને જાય.
આપણે તને યાદ છે છ મહિના પહેલા આપે ગેલા હતા ત્યાંપડ બીચ સારું હતું ને?
હા ત્યાં બી બહ મસ્ત છે એમ. એમ પાછ છો જવાનો વિચાર કરીએ તો જાય આપણે?
હા હા. ત્યાં પણ સારું જ હતું.
હા ફ્રેન્ડ્સ બધા હા પડે તો જ ને બાકી બે ત્રણ આવે તો પછી મજા ન આવેને. બઉ બધા ફ્રેન્ડ્સ હોય તો પછી મજા આવે. સ્ટાર્ટિંગ બધા હા પડે, પછી ના પાડી દે ને, એટલે પછી મને. કોઈને કહેવાનું ફાવે નહીં.
એ વાત તો બરાબર કીધી.
હા, બધા હા પડે પછી લાસ્ટ માં ના પાડે. કરવું પડે એટલે ગુસ્સો આવે. એટલે મેં કીધું રહેવા દો, નહીં જાય ફ્રેન્ડ જોડે. એના તો ફેમિલી જોડે જાય, આપણે.
હા, હા.
બાકી એ બધું કઈ છે જે તારા ફ્રેન્ડ્સ ને પછી જોઈએ, આપણે. આપણે.
હા હા, વાત કરું મે. વાત.
હા.
તું તારા ફેમિલી વાળા ને પણ કેજે, બધા હાથે મળીને જઈએ. સારું ફેમલી ને ટેન્શન ની મલે.
એ તો મ એ તો કંઈ ન.
હા, યાર મારી મમ્મી ને પણ બહુ ચિંતા હોય છે એટલે.
હું જયારે ગેલો તો મમ્મી ને થોડીને કે ને ગેલો, મમ્મી તો ના જ પાડે ને જવાનું બહાર.
હા, તું તું એ મને કીધું નથી. શું થયું હતું નેક્સ્ટ વીક? નેક્સ્ટ ટાઈમ આપણે. ગલા હતા તું.
અરે યાર, ફરી ને આવ્યા પછી મમ્મી એટલી બોયલી, એટલી બોયલી. કે મગજ ઘસીટી ગયો કે શું કરું એમ. બહુ બોલ્યા. બોજ બોલા બોજ બોજ ગાળ આપીયા કરતી હતી, કેમ ગેલી તું એમ. હા, બધા જૂઠું બોલીને જ ગયેલા હોતા કે આપડે અહિયાં જવાના. પછી દૂર ગેલા હતા, પાસોડી ગેલા હતા.
હા, યાર. એફ આપડે સાચા બોલીને જઈએ તો કે મમ્મી થોડીને જવા દે.
જવા દે. એમને સમાજ નુ બહુ ડર હોય ને, કે સમાજ શું કેશે, કોઈ જો લેશે તો પછી. કી આપ આપણે તો બધું ખબર જ છેને, આપણે તો ભણ્યાનેલાને આપણે બધું. ખબર જોઈને.
એ વાત તો એકદમ ચોક્કસ તારી સારી. છે સૌ ટકા સાચી વાજ છે.
એટલે આ વખતે તો કે નહ જવાના પણ હા પાડે તો ને નાચ પાડી તે ડાયરેક્ટ નાચ પાડે કે નથી જવાનું બાર.
એટલે તો મેં કેતું છું એક વાર. ફેમિલીવાળાને પણ એકવાર વાત.
અરે અરે પણ જવા માટે પણ રેડી થાય ને એ લોકો. પોતે પોતે નહી જાય ને પછી આપણને પણ જવા નહી જાય એ લોકો પાસે ટાઈમ નહી હોય ને.
હા એ તો બરાબર કે આપણેે જઈએ તો પણ ના પાડે.
બાકી ફેમિલી સાથે ફરવાનું કોને નહીં ગમે બધાને જ ગમેને ફેમિલી વાા ના પડે દે એટલે પછી ફ્રેન્ડ સાથે જાય આપડે.
અરે યાર મારા પપ્પા ને તો ટાઈમ જ નહી મળે.
સે મારા પપ્પાને પણ પછી મમ્મીને તો બોલું તો કઈ જ બોલે એમથી. એવા કઈ જો છે તારી મમ્મીને તારી મમ્મી હા પાડ તો પછી મારી મમ્મીને રેડી કરી લેવા.
હા હા ચોક્કસ ચોક્કસ
હમ તું વેકેશન પછી ક્યાંય ફર ની ગઈ કઈ
અરે ની ગયેલી મેં અરે છે છું
જવું જોઈએ ને યાર વેકેશન
અરે અરે કોઈ નહી લે લે જાયને એટલું પૈસો પણ નહી મલે કે આપડે બહાર જઈએ
તો પૈસા માર પાસેથી લઈ લેજે ને એમાં હું
અરે તારા પાસેથી તારા પાસે કેવી તો તારો બોલ પણ છે કે તું મને કે છે કે તારા પાસે લઈ લો મને સારું ની લાગે ને યાર કહી દે બઉ મોટી વાત છે
પછી મારી પાસે આવજે પછી મને રિટર્ન કરી મુક
ની યાર મને મન હા હા તારું કેવું બરાબર છે પણ મને સારું ની લાગે એમ બીજાન.
અરે એમાં શું યા મેં તો તારી ફ્રેન્ડ છું ને આ. જયારે જરૂર પડે હોય તો મને કહી દેજે એમાં હું
ચાલ ચાલ તું એટલું કહી દીધું છે મારા માટે બઉ જ છે
હા મેં તો કીધું મેં તો બધાને જ કઉ જયારે જરૂર પડે તો મને મેસેજ કર કોલ કરજો હું આપવા માટે રેડી જ છું હ મેં તમને હમણાં આપીશ પછી આગળ જઇને મને ક્યારે હેલ્પ થશે તો કોઈ મને પણ આપશે ને મેં મદદ કરવા માટે રેડી જ રે.
હા હા ખબર છે મને. ચાલ કઈન બધા હા હા એ તો મને ખબર છે તું બધા માટે હાજર રહી છે.
રવાસ પડે ને પછી આગળ પછી કોઈને કામ આવી જાય તો આપણને. તે બધા સાથે કોન્ટેક્ટ રાખવાનું.
બરાબર. ચાલ તું બધા જોડે વાત કરજે ગ્રુપમાં હા તું વાત કરશે તો
હા કેવા બે તો નાટક
હા કાઈ નહી બે ત્રણ નાટક કર કોકવાર આપડે જવાનું.
હા.
ચાલ તો ઠીક છે. સાચી વાત કરું ઠીક છે બાય હા હા ચોક્કસ.